જય શ્રી કૃષ્ણ.
કૃષ્ણ. બસ મજા હો.
હ આજકાલ છે ને, બધી લગ્નનીને બધી બહુ સિઝન ચાલી રહી છે. વૈશાખ મહિનો શરૂ થાય એટલે, અખાત્રીજથી પછી લગ્ન સિઝનને બહુ ચાલુ થઈ જાય છે અને એ રીતે બ્રાહ્મણોમાં અને ઘણી કાસ્ટમાંને એમાં યજ્ઞ પવિત્રનું પણ એક બહુ સરસ મહત્ત્વ છે એનું એ પણ આવી રીતે શરૂ થયું છે. તો તમારે શું કહેવું છે એના માટે?
અમારે આપડે એવું છે કે, અલગ અલગ બધી જગ્યા અગ્ન પવિત્ ના હોય એમ અને અગ્ન પવિત્ એક બ્રાહ્મણનું મેન પહેલું છે કે, નાના છોકરાઓ તે હોય નવ વર્ષના, સાત વર્ષના, ત્યાં બાળ લોકોને હંમેશાં બ્રાહ્મણો યજ્ઞો પવિત્ કરે એમ. અને બીજું શું છે કે, એ આપણો ગાયત્રીનું પેલું એક પહેલું છે બ્રાહ્મણો માટે. અને એને જનોય પણ કહે છે અને ઉપનયન સંસ્કારે પણ કેહેવાય છે એમ આપડે બ્રાહ્મણોમાં. એ વચ્ચે લ્યો.
હ હા ના ના સરસ છે એતો એટલે, ઉપનાયન સંસ્ છે. એ બ્રાહ્મણોને એક અને ઓળખાણ છે કે જે બ્રાહ્મણ વ્યક્તિ હોય એને ગળે તો પોતાનો જનોય તો એને પહેરેલી જ હોયય. અને એના માટેની બહુ વિધિ પણ બહુ સરસ એ છે કે, બાળક જ્યારે નાનું હોય પાંચ, સાત, અગિયાર એકી જ એકી વર્ષનું થાય. આમ તો મોટાભાગે સાત કે નવ વર્ષના થાય પછી જ એને યજ્ઞ પવિત્ર ધારણ કર કરાવે છે. એને અ તો શું છે કે, થોડું સમજનું થાય તો, એને ખ્યાલ આવે કે, મારે એમે જ્યાં યજ્ઞપોવિત પહેરી છે, જનોય જેને કહે છે. એનો શું ઉપયોગ છે એમ. અને એની વિધિ પણ બહુ સરસ હોય છે. તમને એના વિશે કઈ ખબર છે? તો થોડું જણાવો.
અ એ આમ બહુ ખાસ ખબર નથી. પણ એમ કે, બ્રાહ્મણો માટે ઈ એમ પેલું છે. એનામાં શું કહેવાય આપણે ઘણું બધું બહુ ખાસ ડિટેલ ખબર નથી. હજી મને બહુ એવી.
ના અમારામાં કેવું હોય છે કે, એના આગલા દિવસે છે ને, જેમ લગ્નમાં કેમ બે દિવસના ફંક્શન હોય છે. એવું જ આમાં પણ હોય છે. આગલા દિવસે જેને યજ્ઞ જનોઈ આપવાની હોય એને તે પસ પીઠીને એવું કરે છે. અને ઘણા લોકો માં રાંદલમાં પણ તેડ તા હોય. જે યજ્ઞ આવી રીતે જનોઈ નો પ્રસંગ હોય ને તો કરે છે ઘણા લોકોને નેવેધ પણ થત તા હોય છે તમારે નેવેધ કે એવું કંઈ થાય છે તમારે જયારે યજ્ઞ પવિત નું હોય ત્યારે
ના અમારે નેવેધ નથી થતા. પણ ઘણામાં હોય છે. તમારી વાત સાચી છે. એમ અને પછી તેને ઓલું બળવો દોડાવે મા આમાં શું થાય મામાને લાભ વધારે મળે.
હમ-હમ-હમ-હમ.
કોને લાભ મળે કે એકને એક ભાણીયો હોય એને ખંભે બેસાડી અને એને પેલું કરે એમ.
હા-હા આ બહુ સરસ વિધિ છે. તે જ્યારે એ બળવાને દોડાવે અને બધા. હવે તો બધા ડીજેને એવું મુકાવીને ગરબાને એવું પણ રમે છે. અને અમ્મ મારા ખ્યાલ થી બધા જે મોસાળ વાળા હોય ઈ તે બળવાને બધી પેરામણી કરે તેને ઈ મો ઈ જે બળવો છે એના ફેમિલી વાળા છે એ લગભગ મામાના જ ઘરના કપડાં પહેર તા હોય છે. અમારામાં એવું હોય છે તમારે પણ એવું છે?
હા, અમારે એવું પણ છે હો. પણ થો-થોડુંક અંદર ઓ પેલું હોય થોડાક રિવાજ જુદા હોય થોડાક અમારે. પણ તમારી જેમ જ અમારે હોય છે કે માઓ મામાના ઘરની જ બધી વસ્તુ પેરવાની એમ ત્યારે જ્યારે છેલ્લે બળવું દોડાવે ને ત્યારે એને સરસ એક અમારે એવું હોય કે બળવો દોડાવે બધું તે અમારા ઘરે કન્યા જ નો આવે યજ્ઞ પવિત માં લગન જેવું જ બધું ફંક્શન હોય એમ લગન અહ લગ્ન ની જેમ જ અમારે ત્યાં ઈ બધું કરે. તમારે કન્યા ઈ જનોઈમાં નો આવે એટલો જ ફેર પડે છે એમ તમારે એવું જ હોય છે?
હા હા અમારે પણ એવું હોય છો.
હે ને અચ્છા અચ્છા હા હા બીજું શું હોય છે? તમારે
બીજું એવું કે આવી રીતે જે અ મ સવારે મંડપ મુહરત પણ થાય છે. આમાં ગ્રહ શાંતિ પણ ત્યારે જ કરે છે સવારે તે બળવા હોય ને ત્યારે ગ્રહ શાંતિની વિધિ પેલા કર નાખે છે, લગ્નમાં ગ્રહ શાંતિ બીજા અ લગ્નના બીજા દિવસે કરે છે, ત્યારે જનોઈ એમાં શું છે કે ગ્રહ શાંતિ સાથે જ કરી નાખે છે, અને ત્યારે પછી અમારામાં એક એવું છે એક રમત જેવું છે કે જે બળ જેને બળવો બનાવ્યો હોય ને એને જે જનોય આપી એના ગુરુ બને છે. એને ગુરુ મંત્ર આપ પે છે. તો સ્કૂલે તો એ જતા જ હોય એના ગુરુ તો ઘણા બધા હોય જ છે, પણ એને જે યજ્ઞ પવિત્ર આપણા પહેલાના જમાનામાં ઋષિ મુુનિઓ પાસે તે બધા ભણવા જતા તો ઈ બધાએ તે ગુરુ બનાવતા એને શિષ્યો હોય અને એને જોઈને પહેરાવી હોય અને ઈ એને ગુરુ માનતા પેલા તો એવું જ હતું ને કે બધા ઘરે બેસીને ન ભણતા પેલા બધાને ભણવા માટે બહાર જવું પડતું. રામચંદ્રજી ભગવાન છે એ પણ બહાર ગયા હતા નાની ઉંમર મર માં તે કૃષ્ણ ભગવાન છે ઈ પણ ગુરુકુળમાં જઈને ભણ્યા છે અને ત્યાં ઈ લોકો તે બધા યજ્ઞ પવિધારણ કરેલા જ છે, એટલે ત્ય થી જે આવી રીતે થોડો ધીરે ધીરે રિવાજ શરૂ થયો છે યજ્ઞ પવિત્ર નો અને એ તમને જે ધારણ કરાવે છે ઈ તમારા ગુરુ છે અને ઈ ગુરુ હવે આપણે શું થઈ ગયું છે કે છોકરાઓની સાથે ગેમ જેવું કરે છે એને ચાર પાંચ વસ્તુ મૂકીય પેન મૂકી હોય, સોનાની વસ્તુ કંઈ મૂકી હોય, એક બૂક મૂક્યા હોય એવું ચાર પાંચ મૂક્યું હોય. પછી છોકરાને કહે છે કે આ વે જેને સ યજ્ઞ પવિત્ર ધારણ કરવાનું એને કે આમાં થી તારે જે તને ગમતી વસ્તુ હોય તુ લઈ લે અને એના ઉપર થી લોકો એનું થોડુંક એક ગમત જેવું છે પણ બધાને મજા આવે અને થોડુંક એનું ભવિષ્ય નક્કી કરે છે કે આગળ જઈને આ છોકરો આવી રીતનો કંઈક કરશે એમ બુક તો કેસે ભણસે અ કને કંઈક સોના ચાંદી ની વસ્તુ લેશે તો કેશે મોટો વેપારી થાસે. આવું બધું ઈ લોકો એને કે છે ને કઈ બીજી બીજી વસ્તુ પેન કેવું લેતો કે પંડિત થશે મો ટો એવું બધું એને કે છે એમ અને આમાં બહુ મજા મજા આવે છે સવારથી જ બધી આવી બધી વિધિઓ હોય છે એની પછી એના મામા હોય ને એ લોકોને તમે કીધું એમ બહુ સરસ મહત્ત્વ હોય છે મામાનો ઉતારો પણ એ લોકો એક અલગથી સરસ આપે છે અને મામા છે આખા એના ભાણીયાના પરિવારને એક પહેરામણી સરસ કરે છે એના મમ્મી પપ્પા ભાઈ બહેન એ દાદા દાદી હોય તો બધાને એ લોકો પહેરામણી એક સરસ કરે છે એમ અને બધા એ જ કપડાં પહેરે છે અને પછી ઘણી વાર તો હવે બળવાને મુંડન પણ કરાવે છે. હવે થોડું ઓછું થઈ ગયું છે, પણ મુુંડન કરાવવું બઉ જરૂરી છે ત્યારે જ તમને એ, પોતે સાચો બ્રાહ્મણ છે ચો ટલી રાખે છે માતામાં મુંડન સાવ નથી કરતા નાનકડી ચોટલી રાખે છે, તો આપણને ખ્યાલ આવે કે આ બરાબર હવે સાચો બ્રાહમ છે, અને એક ભિક્ષાની ભિક્ષાની વિધિ પણ હોય છે, તો ભિક્ષાની વિધિ તમારે કેવી રીતે હોય છે.
અમારે ભિક્ષાની વિધિ છે ને, પેલા તે બળવાની માં હોય ને જેને એની પેલા સુખડી અમારે સુખડી બનાવે, વરિયાળી નાખીને, એ એને ચાર કડકા ચાર વખત પીરસે એને, અને પછી બધા જે ઘરના ફેમિલી મેમ્બર્સ હોય એ બધા એને પૈક્ષા પીરસવાવે, અને એને થોડું થોડું, પૈસાને એવું આપે બધાની રીતે પચાસ એકવીસ સો એ રીતેની થાળીમાં એને, મૂકે પછી બળવાને કાસી્ય ભણવા લઈ જાય અમારે, એમ કે ચાલો બળવાભાઈ અમારા મહારાજ હોય એમ કે ચાલો બળવાભાઈ, અમારે મહારાજુ એમકે ચાલો બળવાભાઈ હવે આપણે કાશ્યએ ભણવા જવાનું છે એમ તમારે હોય છે, કાશી ભણવા જો બળવાને?
હા ના અમારે પણ એવું જ હોય છે, એવી રીતે પછી બળવાને એવી રીતે ભિક્ષા આપે એટલે જણાઈ દીધા પછી ની આ વિધિ છે ને એટલે બળવો દોડાવ્યા પહેલાં અને જણાઈ દીધા પછી, એને એક જોડીને ખંભા ઉપર પેરાવે. અને એમાં સુખડીને એવું મૂક્યો એ પછી આપણા બધા વડીલો હોય એની પાસે એ જાય અને એને પગે લાગીને એમ કે છે કે, મને આશીર્વાદ આપ તો હું ભણવા જાઉં છું એમ એટલેને, એ સુખડી છે કે એનું ભાતું છે, એ ભણવા જાય છે તો રસ્તામાં એને કંઈક ખાવા પીવા જોશે ને. એટલે એના માટેનો એક ભાત યા અને બધાને થોડી થોડી દક્ષિણા આપ પે છે એવું બધું કરે છે એ. તો અહ એયુ ભિક્ષાની પણ એક સરસ વિ ઘી છે અને ગુરુ ગુરુ છે એનાજ જે પંડિત જે પૂજા કરાવે છે એને ગુરુમંત્ર આપે છે. ત્યારથી એના બની જાય છે. અહ અને એને કહે છે અને હવે પછી હવે જનોઈ બદલાવવાનું એકવાર તો જ આવી રીતે ગુરુજીએ જનોઈ બદલાવી દીધી અને પંડિતની પૂજા રાખીને સરસ કરી દીધું પછી રક્ષાબંધનનો એક તહેવાર છે એ પણ બળેવ તરીકે ઉજવાય છે. અને જ્યારે જેમ બેન ભાઈને રાખડી બાંધે છે એવી જ રીતે જનોઈ પણ અમારામાં ત્યારે જ બદલાવે છે. તો પછી થી દર વર્ષ એને હવે તો મંદિરોમાં પણ પૂજા પાઠ ને એવું કરાવે છે યજ્ઞો પવિત ની વિધિ બધા બ્રાહ્મણો સાથે બેસી અને મંદિર માં પૂજા ને એવું કરાવે છે એટલે જનોઈની વિ છેને બ લાવવાની વિધિને એવું હોય છે એમ આવી રીતે મોટા પાયે જો જનોઈનો ફંક્શન પતી જાય પછી એ લોકો દર વર્ષે આવી રીતે મંદિરમાં અને જો મંદિરમાં ન જઈ શકે તો ઘરે પણ દીવો કરી અને ગાયત્રી હા સૂર્યનારાયણની સામે દીવો પ્રગટાવી અને ગેવર ગાયત્રી મંદ બોલી અને એ લોકો જનોઈ બદલાવી શકે છે અને પછીથી લાઈફ ટાઈમ જ્યાં સુધી સુધી માણસ હોય છે ત્યાં સુધી જનોઈ પેરે છે અને દર વર્ષે બદલાવે પણ છે એટલે એનું બૌ હમ એટલે એનું બૌ સરસ મહત્વ છે હ. અને રક્ષાબંધન તો દ્ર શ્રાવણ મહિનામાં આવે છે રક્ષાબંધન તો શ્રાવણ મહિનામાં આવે છે અનેને ત્યારે તેનું મહત્વ વધારે છે રક્ષાબંધનમાં પાછું એ એની પણ એક વાર્તા છે. એની પછી આપણે ફરીવાર ક્યારે મળશું. અત્યારે નિરાતે. વાત કરશું બરાબર છે અત્યારે તમારી સાથે આ યજ્ઞ. પવિત ધાર્મિક વિધિ વિશે વાત કરી અને ઘણી મજા આવી અને ફરી પણ આપણે ક્યારેક મળીને આવી રીતે કોઈ બીજા ટોપિક ઉપર વાત કરશું
ચોક્કસ ચોક્કસ આવજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે તે